હલો.
હાલો. કેમ છે સેલિના?
ફાઈન છું. તમે કેમ છો?
મેં ભી મજામાં. શું કરે? ઘરે બધા કેમ છે?
એકદમ મજામાં છે. તમારા ઘરે બધા કેમ છે?
બધા મજામાં છે.
શું કરો છો તમે?
કાંઈ નહીં, હમણાં સૂઈને ઉઇઠી છું.
અચ્છા.
કાલે કોલેજ આવવાની છે?
હા કાલે આવવાનું ને.
હા. કાલે કયા-કયા પીરિયડ છે?
પેલો બિઝનેસ એડમિનિસ્ટ્રેશન છે. ને બીજો અકાઉન્ટસ છે.
અચ્છા. કાલે આવશે ને લેક્ચરમાં?
હા, હા પાકું.
હા. પછી બીજું શું કરે? ઘરે શું બનાયવુ આજે?
આજે તો બપોરે બિરિયાની ખાધી. તમે શું ખાધું?
મેં દાલ ચાવલ બનાવેલા હતા તે ખાધા.
બરાબર.
બીજું શું કહેતી હત તી કે આવતા વીકમાં ફરવા જવાનો પ્લેન છે. ક્યાં જવાની?
બોમ્બે જવાની છું.
હા. કોની-કોની સાથે જાવાના?
મારો ભાઈ, મારી બેન, મારા મમ્મી-પપ્પા, ને હું.
અચ્છા. ક્યારે નીકળવાના?
સંન્ડેના પ્લેન છે.
અચ્છા. કેટલા દિવસ માટે?
એક વીક.
એક વીક માટે, અચ્છા. તો કોલેજ નહીં આવશે ને એટલા ટાઈમ તો હવે?
નહીં-નહીં, કોલેજ નહીં આવું.
અચ્છા, બરાબર. મારા માટે કંઈ લઈ આવજે. મારા માટે કંઈ લઈ આવજે બોમ્બેથી.
પાક્કુ લઈ આવા. તમને શું જુવે?
કંઈ નહીં, જોજે ને કુર્તો ને એવું કંઈ બી સારું લાગે તો એવું.
અચ્છા ઓકે પાક્કુ મેં ત્યાંથી તમને ફોન કરા
હા કરજો
તમે બી ક્યાં જવાના હતા ને
ની મેં જવાનીહતી પણ ની જય હમ્મ
દમન જાવાની હતી
અચ્છા બરાબર તો કેમ પ્લેન કેન્સલ થઈ ગયું
હજુ તો બે મિનિટ થઈ
હા
અપડી ઓગસ્ટની સપ્ટેમ્બર માં આપણી ઇન્ટરનલ એક્ઝામ છે
હા એક તો કઈ કઇરું નહી મને હવે ચાલુ કરવા પડશે
પછી યુનિવર્સિટીની એક્ઝામ બી છે
હમ્મ સૌથી હાર્ડ સબ્જેક્ટ લો નો છે
હા અને ઓડિટિંગનો બી
ઓડિટિંગ ભી બહુ હાર્ડ છે
હા
મને તો મેનેજમેન્ટ બી અઘું જ લાગે છે જે રીતના આપણે ક્લાસમાં ઊઘાઈ છે ને
મને બી પર એમ તો થોડુંક હલકું છે થઈ જાય એવું છે
હા થઈ બી છે પણ આપડે ધ્યાન આપ્યા તો થાય આપડે ધ્યાન આપડે કઈ નઈ થાય
હા
બીજું
કંઈ નઈ શાંતિ છે.
હા મેં જવાની હતી મેં જવાની હતી દમણ
અચ્છા તો પ્લાન કેમ કેન્સલ થયો?
કેન્સલ થઈ ગયો જરાક મમ્મી એમ કહેતા છે કે બીજા વીકમાં જશું એમ
હા હા હા બરાબર દમણ બધી બહુ જગા ફરવાની બહુ સારી છે
હા મારી નાની નું ઘર ત્યાં જ ને એટલે મેં તો જાતી જ રહ્યું એમ હા દમણમાં બધું ફરેલી જ છું
હમ મેં બહુ ઓછી ગયેલી છું એમ દમણ
હા આવજો નહી કોઈ વાર મારા સાથે
પાકું પાકું
હા
દમણ માં તો પેલું છે ને કયું બીચ છે?
દેવકા બીચ, જમપોર બીચ,
હા બે બીચ છે ને ત હા મેં ખાલી મીરાસોલ ગયેલી છું
હા મેં બી ગયેલી ત્યાં બહુ મસ્ત છે બહુ સારું છે.
મજા આવી જાય એમ આનંદ આવે
હા ફેમિલી સાથે
હા ફેમિલી સાથે હ.
બીજું શું કરે? નાની આવેલી. એનો મને કોલ આવેલો હતો પર પછી આવી જ નહીએ. એને મોડું થઈ ગયું ઘરથી નીકળવામાં એટલે એનાથી લેક્ચર અટેન ની થીયો.
એ તો બેવજ લેક્ચરમાં નય હોતી.
હા બેવુ લેક્ચરમાં એના થી અવાય એવું કઈ નહી કાલે આવશો હવે.
હા એ તો એવું જ ને. ચિરાગ સર તો કેવા આપણને ઘૂડે ને.
બો. કોઈ વાર બો કોઈ વાર બહુ સારી રીતે ભણાવે કોઈ વાર જરાક સ્ટ્રિકક્ટ થઈ જતા રે.
અરે મને તો બહુ બીક લાગે એ જોય ને ત્યારે જ મને તો બહુ બીક લાગે
મને બી બહુ બીક લાગે. કંઈ નહીં હવે આજે તો લેક્ચરમાં સારી રીતે કરાયવુ
હા નહી નું મગજ ગયેલું હોય ને તો ગયા.
તો પછી ગીયા.
સવાલ જ પૂછ્યા કરે ઊભા કરી કરીને
તો કાઈ.
પહેલે પહેલા પીડી પીડી રફ પર
મને તો બી એના લેક્ચરમાં ગમે બેસવાનું
હા એ બિચારા સર કઈ નઈ બોલે
હા બી એ નો લેક્ચર બીએ સારો મેનેજમેન્ટ નો લેક્ચર બી સારો બહુ સરસ કરાવે
હમ સમજ પડી જાય આપણે
હા બીઆરએફ પણ સારું તેમાં બી સમજ પડી જાય.
પેલી ઇંગ્લિશ ની ટીચર તો હાવ ખબર નહિ હું કરીયા કરે.
હા. એક તો એટલો લાંબો લેક્ચર એટલો લાંબા લેક્ચર એક તો એટલા લાંબા લેક્ચર એટલી તરસ લાગે પાણી પીવાની
એ લોકો તો પાછા પાણી બી નહી પીવા દે ખબર ને.
હા નહી કોઈ કોઈ સર સારા હોય તો કઈ નહી.
આ ચિરાગ સર મા તો હીધુ બેહવાનું ને એમ નહિ કરવાનું ને તેમ નહિ કરવાનું
આપડી સાંસ અટકી જાય એમ ગલામાં એ જાય તો એમ હારું એવું લાગે ક્લાસ માં કે હાયશ ગિયા સર. હા આજે ફર્સ્ટ બેન્ચ પર એક. છોરી બેહેલી ખબર ને નકાબ પેહરી ને સર ચીરાગ સર તો એને જ જોયા કરતો હું તો ઘડી ઘડી એને જ જોયા કર. પે તો હુઈ જાય ને એવું બધું કરે.
તે વારંવાર ટાઈમ જ જોયા કરતી હતી એટલે સર ગુસ્સો થતા હતા.
અરે નહી પણ જાની જોની હુયા જ કરે બેન્ચ પર લાંબી થઈ જાય. એમ કરે તેમ કરે હોમેં જોયા જ કરતી હતી ત્યારે.
ફર્સ્ટ લેક્ચરમાં જ આટલી કંટાળી ગયેલી હતી પહેલો જ લેક્ચર હતો હજુ તો ને એને ઊંઘ આવવા લાગી ગયેલી લેક્ચર માં
મને તો સેકન્ડ લેકચર આજે જે હતો ને મેનેજમેન્ટ નો તેમા મને બહુ ઊઘ આઈ.
મેંને વંદિતા એ તો થર્ડ બી અટેન્ડ કરયો તો અમે તો બેવ થ થર્ડ બી એ નો હતો અમે બેવ તો બી એ બી ભર્યો
અટેન્ડન્સ લીધેલું‌.
અ ના નહીં લીધેલી એ લેવાનો હતો બટ એ અ રજિસ્ટર ભૂલી ગયેલો હતો.
અ હા હા બરાબર એ તો એનું, તો ટેન્શન નહિ મને અટેન્ડન્સ આપી જ દેશે.
હમ્મ.
પેલી એ જોયું પેલી મેનેજમેન્ટ વાળી ટીચરે શું કીધું આપણને કે, કોસ્ટ ની મતલબ બનાવું પડે હે તો તમને બુ માર્કસ આપશે અસાઈમેન્ટ ના.
હા એ કીધું એવું અ એટલે નોટ્સ આપણે બરાબર બનાવતું જવા પડશે. બધા દાખલા ગણવા પડશે.
તમે આજે ફોટો લીધેલો પેલા સમનો,
વદિતાના ફોનમાં છે મેં તેને મેં તેની પાસે માગીને તમને મોકલું.
ઓકે.
હા પછી લખી દે હવે મેનેજમેન્ટ, ની અલગ જ એક બુક બનાવી દઈએ આપણે ને પછી એમાં બધું લખતું જ જવાનું જેટલું જેટલું, પેલું આપણે કરાવે તેટલું.
હા નહિ તો પાછા એન્ડ ટાઈમ પર ખબર ને આપણને પછી એ યાદ આવે બધું,
હા પછી રહી જાય ને હવે એના લેક્ચર બી આપણે, બધા ભરસું. તો આપણી નોટ્સ બધી બરાબર ભરાશે.
હમ્મ. એને તો ફર્સ્ટ લેક્ચરમાં જ છે ને એના તો બધા લેક્ચર મોસ્ટલી.
નહી ફર્સ્ટ નહિ હશે અમુકમાં શાયદ ચિરાગ સર આવી જાય, તો પછી તે પછીથી બી લેશે એટલે આપણે જોઈને જવા પડશે બરાબર.
હમ પણ ચિરાગ સર આજે બીઆરએફ નું પેહલું હતું તેમાં બી ચિરાગ સર આવી ગયા આજે.
હા અને કાલે તો પેલી મેમ આજે આવીને કહી ગયેલી હતી રિસેસમાં,
ઝીરો પીરીયડમાં હા.
હા બીઆર એફ નો લેક્ચર ઝીરો લેક્ર, ચરમાં છે એમ ઝીરો પીરિયડમાં છે. જો ઘરમાં કામ નહી રહેશે તો વહેલી નીકળી જવા.
મેં તો નહી આવા ની મેં તો ડાયરેક્ટ આવા બાર ને જ ચાલી છે.
હા મે તો જોવા કદાચ જવાય તો જવા, નહી તો પછી મેં બી ત્યારે જવા.
તો તો જીરો લેકચર માં કોણ લઈ,
ઝીરો લેકચર તો કઈ પછી એમ બધાથી થોડી અવાય. દૂર રહેતા હોય તો લોકોના માટે થોડુંક ભારે પડે.
હા.
કોઈ કોઈ વાર અટેન્ડ કરી લેશું કંઈ નહીં.
હમ જોય હવે શું થાય તે. એ તો માર્ક્સ આવે ત્યારે ખબર પડશે.
જોયા હવે.
હમ્મ.
આપણી તો ઇન્ટરનલ એક્ઝામ પછી તરત યુનિવર્સિટીની એક્ઝામ રહેશે ને.
નઈ સપ્ટેમ્બર ની એન્ડિંગ માં ઇન્ટરનલ છે ને ઓક્ટોબરની એન્ડિંગમાં એક્સટર્નલ છે.
અચ્છા એટલે વચ્ચે થોડોક સમય મળશે આપણને તૈયારી કરવા માટે.
હા.
ચાલો સારું છે.
ચાલો કાલે મૈડ
હા કાલે મળીએ.
ઓકે
હા બાય
અચછ